હેલો કેમ છો બેન સારો છે હા આવ તો આવતો છે
હા બસ ફઇન ફઇન શું ખબર તમારી
કઈ નહી જો નહી સારું છે અહિયાં બધું તો તમારે અહિયાં કેવું છે સારું છે
બસ ચાલે હું તો તમારે ખાસ એના માટે કોલ કર્યો કે આજે હું મહિલા સશક્તિકરણ વિશે વિચારતી હતી કારણ કે આજના સમયમાં મહિલાઓને સશક્ત બનાવવાનું માત્ર, માત્ર એક વિચાર નહીં પરંતુ સમાજમાં વિકાસ માટે ખૂબ જ જરૂરી બાબત બની ગઈ છે
એકદમ જ સાચી વાત છે કેમ ખબર તમે જોઈ શકો અહીંયા કે ગામડામાં જે મહિલાઓ છે એ લોકોનો તું જોઈ શકે છે કે એ લોકોને કઈ ખબર જ નથી એ એ જે વિષય છે એના બારમાં તો કઈ ખબર જ નથી કે કેવી રીતે આજકાલની જે છોકરીઓ છે એ કેવી રીતે આગળ વધી રહી છે બધા બધા જ ફિલ્ડમાં એ આગળ આવે છે તમે જોઈ તો હમણે તો પહેલાના જમાનામાં કેવું હતું કે મહિલા જે છે એ ખાલી તમારે ખાલી રસોઈ બનાવવાની ને છોકરા સાંભળવાના વાચવાના બીજું કઈ આવતું જ નહ હતું પણ હમણાં તો જોઈ શકે છે કે મહિલા જે છે એ ચંદ્ર પર બી પહોંચી ગઈ છે ઈવન તો જોઈ શકે તો એરોપ્લેન છે વિમાન છે એ બધું બધું ચલાવે છે તો આ તો બહ જ ઇમ્પોર્ટન્ટ મહત્વનો ટોપિક છે તમે જે છે લીધો છે તે બહુ જ સારી વાત છે તમાર શું
બરાબર છે અને મારા હિસાબે તો એમ કહું ને કે આજે આપણો જે આયોજનો જે વિષય છે જેની વિશે આપડે ચર્ચા કરી રહેલા છે કે મહિલા સશક્તિકરણનોો બહુ મોટો એમાં છે ને સૌથી મોટો જે મહિલાઓને આગળ લાવવા માટેનું જે સૌથી મોટું જે એમ કહે ને કે જે આ વસ્તુમાં નિભાવ્યું છે તે છે શિક્ષણ કે શિક્ષણથી એ લોકોને સ્વતંત્રતા સન્માન અધિકાર પોતાની જાતે નિર્ણય લેવાની શક્તિ અને એ બધું એમને આ શિક્ષણનાથી જ મળ છે તેવું મને લાગે છે અને સમાજના અંદર એ લોકો આત્મવિશ્વાસ થી આગળ વધી શકે તે પણ શિક્ષણ થી જ એને આ વસ્તુ એમ કે ને કે આત્મવિશ્વાસ પણ આવ્યો છે આજે જેમ ત કીધું કે આજે ચંદ્રપળ પણ મહિલા પહોંચી ગઈ છે તે બધું શિક્ષણના લીધે થયું છે તેવું મને લાગે છે
એકદમ જ સાચી વાત છે તમારી તમે જોઈ શકો છો હમણા જે આપણા વડાપ્રધાન છે એ લોકો બી બધા બહુ બધા સ્કીમો લાવે છે જેમ કે મહિલા માટે ફ્રીમાં એજ્યુકેશન આપે છે ઈવન હમ તું જોઈ ને તો મહિલા માટે સ્કોલરશીપ સ્પેશિયલ સ્કોલરશિપ છે બીજું એ કે મહિલા માટે જ ખાલી મહિલા માટે આપમ અમુક ને કેવું હોય કે પેલા જૂના જમાના લોકો કેવું કે એ છોકરા હાથે એજ્યુકેશનમાં જશે ને કઈ થશે એટલે હમણે ખાલી ગર્લ્સ માટે જ એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે ગર્લ્સ સ્કૂલ છે હોસ્ટેલ છે એ બધું ફ્રીમાં જ આપે સ્લરશપ ફ્રીમાં આવે છે એ લોકોને બુક્સ થી માંડીને બધું જ ફ્રીમાં આવે છે એટલીસ્ટ તમે આવો ને તમે અહંયા ભણાવ આ બધું કરવામાં આવે છે ગવર્મેન્ટ થ્રુ પણ આમાં કેવું કે એ બધી વસ્તુ છે ને ખબર નથી પડતી કે આમાં જવું જોઈએ કે નહી જવું જોઈએ કે લોકો કઈ આ થશે કે કઈ પૈસા આપણા એક થશે પણ એમાં એક રૂપિયાનોો પૈસ આપવો નથી ખાલી આપડે એજ્યુકેશન લેવાનું છે ને ઇવન એ લોકો બધું જ આપ પ્રોવાઈડ કરે છે તો એજ્યુકેશન લેવામાં શું છે પણ અમુક અમુક લોકોના ધારા એ લોકોની વિચારશક્તિ અલગ છે કે આ જેે મારી જો છોકરી છે તો મેં એને ભણાવું એ અ છોકરાના ઇક્વલ જ છે એમ તો એવા બધા છે પણ હમણા એ લોકો એ સમજવું બહુ જરૂરી છે કે આજે એક છોકરી માટે બી એજ્યુકેશન બહુ જરૂરી છે ને એને ભણાવશો તો એ જે છોકરો કરે છે તે સેમ વસ્તુ એ છોક તરીબી કરીને બતાવી શકે છે શું કેવું છે તમારું
બરાબર છે આપડું તો સરકારનું હવે તો પેલું ટેગલાઈન જ છે કે બેટી બચાવો બેટી પડાવો કં કે છે ને પેલા એવું હતું ને કે છોકરી આવતી ને તો નાના ગામડામાં અને અશિક્ષિત વ્યવહાર ગામમાં શું હોય કે એ લોકોને એમ હોય કે ભાઈ જયારે એને પરણવવાનું હોય વખત આવે ત્યારે એને અ બહુ બધો આપણેે જે કહી કે દહેજ દહેજ પ્રથા જે હતી આપણા ભારતના અંદર હજુ બી છે ઘણી જગ્યા એ હજુ બી ચાલે જ છે કે એ આપવી પડે દહેજ ઘણું બધું આપવું પડે એટલે જે છોકરી જો જેવી જન્મે તેવું ક્યાં તો એને મારી નાખવામાં આવે ક્યાં તો એને એવી રીતે રાખવામાં આવે ઘરમાં જાણે કે એ એક બીજી નોકરાની હોય તેવી રીતે એને રાખવામાં આવે એને કોઈ જાતની સોળ સહુલિયત ના આપવામાં આવે એ બીજા બચ્ચાઓને સંભાળે અને ના એને એજુ મતલબ કોઈ બાજુ શિક્ષિત કરવામાં આવે અશિક્ષિત જ રાખવામાં આવે અને પછી નાનપણમાં જ એને ક પનાવી નાખવામાં આવે. અને તેમાં બી હવે જે છોકરીનો અ પિતા હોય તેની પાસે જે કઈ સહુલિયત હોય તે પ્રમાણે દહેજ આપે અને છોકરીને એવી રીતે ગમે તેવા ઘરમાં પનાવીને ત્યાં પણ એની સાથે ભલે દુર્વ્યવહાર પણ થતો હોય પણ એ છોકરી પણ ની ભાવે એમ અને અ પણ આ બધી આ બધી માનસિકતા છે ને તેને સુધારો ઘણો સરકારે બી ઘણો કર્યો કે જયારે બેટી બચાવો અને બેટી પઢાવો સ્કીમ લાવવા તેમાં આજ વસ્તુ હતી. કે ભાઈ કે છોકરીઓને બચાવવાનું અને અ એ લોકોને આગળ શિક્ષિત કરવા માટે સરકાર બધો ખર્ચો ઉપાડે એટલે શું છે કે મા બાપ પર કોઈ જાતનો એવું છોકરીને ભણાવવાનો કોઈ બી એવો ખર્ચો ઓ આવે નહી એટલે મા બાપ બી એકદમ આ આ ર કે એકદમ રિલેક્સ રહે કે ભાઈ ચાલો હવે અમારે કઈ એના ભણવાનો ખર્ચો અમારે નથી જોવાનો અને તે ઉપરાંત જેવી છોકરીઓ ભણવા લાગી તો છોકરાઓના સરભર થવા લાગી અને આજે તમે જોવઓ તો બધા જ ક્ષેત્રમાં છોકરીઓ તમારે દેખાશે જેમ તમે કીધું તેમ કે તમે આજે જવઓ તો ત વિજ્ઞાનમાં છે રાજકારણમાં છે નોકરી અને બધી જગ્યા પર આજ જે છોકરીઓ એકદમ ગૌરવ થી આગળ વધી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે બરાબર છે ને બેન.
સરસ એકદમ જ સાચી વાત છે તમારી મેં મારું જ એક્ઝામ્પલ આપું તો અમે ચાર બેન જ છે ને અમારી મે બધા વેલ સેટલ છે એમ બધા એજ્યુકેટેડ છે મારી મારી બધા છેલ્લી નલ્લી બેન એને બી મારા પપ્પા એ એમ બી એ કરાયું એ આજે સારી કંપનીમાં આદિત્ય બિલામાં ફાઈનાન્સમાં સારી રીતે અ સારા પોસ્ટ પર છે એટલે મને તો એવું લાગે કે ભલે છોકરી હોય ને તો બી આજે અમે બી ચાર બેહેનો છે તો મેં આજે મારા મમ્મી પપ્પાનું બધું જોતા છે એમ એવું નથી કે છોકરો જ જોય છે એટલે મારામ્ પપ્પા ને બી પ્રાઉડ છે કે હારું છે મારા છોકરી છે એટલે હમણે કેવું છોકરા લોકો ન તો કઈ એટલે હમણા બહુ આવે એટલે પછી શું થાય તે સુું નહી ખબર પણ છોકરી જો હોય તો એટલીસ્ટ કઈ બી થાય પણ દોડી વરે તા એમ એટલે એવું નથી કે છોકરો જ કરી શકે છોકરી બી કરી શકે. આજે તું જોઈ શકે છે કે બધા જ ફિલ્ડમાં દારે કે મુખ્યમંત્રી હોય જે અ શિક્ષણ મંત્રી હોય એ જગ્યા બી એ જે લેડીઝ છે ઈવન પોલીસમાં બી તું જોઈ શકે છે ઈવન બધી જ ફિલ્ડ માં આવી કોઈ બી એક ફિલ્ડ બાકી નથી રહેલી કે જ્યાં છોકરી નથી. તો બ સારી વાત છે મેં તો એક કેવું કે જો તમારી ઘરે છોકરી હોય ને તો એને બી છોકરા પ્રમાણે રાખો. એવું નથી કે છોકરી છે એટલે છોકરીને તમે બધા લિમિટેશન કરો એ વાત ખોટી છે એ એ બી એક છોકરો જેવો જ છે કે એને બી તમને તમે બધું વસ્તુ આપો ધારો કે એને કોઈમાં ઇન્ટરેસ્ટ હોય કરાટેમાં ઇન્ટરેસ્ટ હોય, ઇવન સ્પોર્ટમાં સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય કે કોઈ બી વસ્તુમાં જે એમાં છોકરા લોકો જોઈ તો એવું નથી કે છોકરા જ એ ફિલ્ડમાં જાય ભરે ધારો કે છોકરી છે તો એને ઇન્ટરેસ્ટ છે તો એ બી જઈ શ કે છે એવું નથી હમ તું જોઈ શકે છે કે આ રોડ ટ્રીપ જે કરે છે બાઈકર્સ તો હમ વુમન બાઈકર્સ લઈને બી ફરે છે તો એ એક એક્ઝામ્પલ છે કે ઇટ ઇઝ પોસિબલ ફોર એટલે બધા છોકરી માટે બી પોસિબલ છે જે છોકરાઓ કરે છે. શું કેવું છે તમારું?
બરાબર છે તમે જેમ કીધું તમે પોતાનું ઉદાહરણ આપ્યું કે તમે બી તમે ચાર બહેનો છો એટલેવે હવે મને એવું લાગે છે કે પરિવારમાં અને સમાજમાં છેને માનસિકતા બદલાવી જોઈએ અને એ પણ ખૂબ જરૂરી છે માનસિકતા બદલાવું એ બી બહુ ખૂબ જરૂરી છે. કારણ કે જારે જ્યાં સુધી લોકો મહિલાઓને સમાન નજરે નહીં જુએ ને ત્યાં સુધી સંપૂર્ણ સશક્તિકરણ શક્ય જ નથી તેવું મને એું લાગે છે કે હજી બી એ વસ્તુ તમે બી કોઈ વખત તમારા તમારા માતા પિતા એ બી આ વસ્તુને અ મહેસૂસ કર્યું હશે કે જયારે તમે ચાર બહેનો હતા તો પરિવાર માંથી કોઈક ને કોઈક કે તો ટોયકું જ હશે કે ચાર ચાર છોકરી છે તમે એમને કેમ ભણાવશો કેમ એમને પાલન પોષણ કરશો બરાબર છે પણ તમારા અ પપ્પા એકદમ મજબૂત રહ્યા તમારા મમ્મી એકદમ મનથી મજબૂત રહ્યા તો આજે તમે બધી બહેનો આજે એટલી સક્સેસફુલ છો બરાબર છે ને.
બરાબર એકદમ સાચી વાત છે આજે મેં તને કેમ ને મારા કાકા લોકો જે છે એ લોકો ના બધા છોકરા જ છે પણ આજે મારા મેં કે એટલે ટછુડ કે મારા પપ્પા છે સુખી છે કે આજે બેસીને ખાતા છે. સા ને મેં તો એમ કેવું કે છોકરી એક છોકરો જ છે એ તમારો એવું નથી કે છોકરી થઈ એમ કોઈ ન કેવું હોય કે છોકરી થઈ તો એ લોકોનું મોડું જ લટકી જાય કે આ એમ એવું નથી એ એ વિચારધારા જે છે તે તમારે હમથી બદલવું જોઈએ ત ખબર છોકરી બી છોકરાના જ લેવલમાં છે ઓકે. સારું તો પછી આપડે મળીએ ઓકે ચાલ ઓકે ઓકે થેન્ક યુ. આવજો. કટકર.